હલોો
હા બોલ
હમ પડ્યા નવરા શું થયું
હા પડ્યા પડ્યા બોલ
હા મતલબ ખાલી વાત કરવી હતી થોડી વાર
હા શેરના માટે
હા મતલબ પેલા બેનને મેં ફોન કરેલો હતો એમણે કીધું બું દવાઓ નનું બધું કે પૂછવાનું હતું ને એમનો જીપ લઈને આવ્યો બોલો ું કે બધું મોકલી આપશે અ એવું બીધું
અચ્છા બધા રિપોર્ટ્સને એના પરથી
ને લાસ્ટ ટાઈમ પેલોું શું કેવાય મમ્મી પડી ગઈ હતી ખબર હા એના બધા રિપોર્ટ નને એ બધું કરવાનું હતું ને એના માટે ફોન આલો ફોન કરેલો મેં એમને તો એમણે બધું કર્યું નોર્ મળ રિપોર્ટને બધું જોઈને કે વાંધો નહીિ કે થોડું આમ પડી ગયેલા તો થોડી તકલીફ થશે બાકી ચાલવા વાળવા બહુ કશું ભારે કામ કરવાનું નહીિ ને દવાઓને
હા એ તો સોજો હશે તો ખાલી પેલો જે પા તો બંધ આવે છે એ પાટો કરી આપશે બીજું તો કઈ વધારે હશે નહ એમાં હા
કરવાનું મતલબ થયું આવું તો પછી એકદમ
જ એ તો દવાને એવું હશે કોઈ ટ્યુબ એવી લગાવાની હશે હ કઈક દવાઓ ઘડવાની હશે જેનાથી સોજો ને ઉતરી જાય એના દુખાવો બંધ થાય
હમ
હા હમ તો શું દવાઓ કયા મેડિકલ સ્ટોર માંથી મોકલાવે છે
હા મતલ અમાર ઘર સાઈડે એક પેલું જનધન કેન્દ્ર છે શું કેવાય એને ખબર નહ ત્યાંથી લાયા હતા દવા અત્યારે તો ત્યાં થોડી પેલી ગવર્મેન્ટ બેક દવા હોય ને તો હા અને થોડું પેલોું દુખાવાની ટ્યુબ ની એવું બંધ જોવા લલું એનાથી તો થઈ ગયું છે સારું. કો
બરાબર છે હા કઈ નહી વાંચવા લખવાનું કામ ચાલતું હતું હ સ્ટોડી તો મારે અત્યારે કઈ ચાલતું નથી બ્રેક લીધો છે હમણાં તો એટલે
આ મતલબ શું ચાલક ભણવા આનું શું કરે છે હત અર
કે ગ્રેજ્યુએશન તો થઈ ગયું છે એટલે
હમ હા મતલબ શું કે ચે તમાર પપ્પા મળ્યા હતા તો એ કેતા હતા કે અ તમારે કઈ ગવર્મેન્ટ એક્ઝામ માટે કઈ તૈયારી કરો છો એવું કઈ કેહેતા હતા એ
હા હા એ વચ્ચે વિચાર્યું તો કરવાનું પણ પછી એ થોડું ટફ પડ્યું એટલે મૂકી દીધું છે સાઈડમાં હવે બધા પ્રોજેક્ટ નું એવું બધું વર્કિંગ ચાલે છે.
ટોપ એટલે મતલબ શું હતું એ
એટલે એમાં જે રહ હવ સાં ચ નુંને એવું હતું હતું ને કન્ટિન્યુઅસ આટલા હવર્સ બેસવાનું તો એ પોસિબલ નતું થતું.
પ્રોપર
અત્યારે તમાર ગ્રેજ્યુએશન પતી ગયું મેં એક બ્રેક લીધો છે હવે આગળ માસ્ટરનું વિચારવાનું છે.
હમ મતલબ બ્રેક માત્ર સૈની તૈયારી સૈની બ વાંચવાનું ચાલુ કર્યું કે મતલબ એમ જ
ના ના સ્ટડી રિલેટેડ તો અત્યારે કઈ ચાલ તો નથી ઠીક હમ બીજું જ અધર પ્રોજેક્ટ ને એવું ઓફ
હમ હમ તો મતલબ એમાં શું હોય થોડુંક કો તો મને
હમમ એટલે આમ નાનું મોટું એવું કામ હોય કોઈ કંપ કંપની નું કે એડિટિંગ કરવાનું હોય કે ગ્રાફિક્સ ક્રિએટ કરવાના હોય કે પોસ્ટર બનાવાના હોય. કા તો પછી કોઈ હા હા હા એ તો બેઝિક વસ્તુ હોય ને લેપટોપની એટલે પેલા લેપટોપ નો યુસેજ જ તો તો અત્યારે ફાવર ડોક્યુમેન્ટેશન કરવાનું હોય રિપોર્ટ બનાવવાના હોય એવું બધું
ફોટાની એવુ એડિટિંગ કરતા આવડે
અ બર્ડેના હા એવું થોડું ઘણું થય જાય.
મતલબ અત્યારે આ થોડુ શું કેવાય રીલ માં ને એવું બધું બતાવે છે ને બધા
હા હા ફાવે એવું તો
હા અઆપડે કોઈ હમમ તો આમ ચાજીસ કેટલા એના ચાર્જસ થી કરતા હસો ને તમે તો
પર ફોટો એડિટિંગના મે બી પાંનસો સાતસો થઈ શકે છે એમ
હમમ એ તો પછી વર્ક
એ હા એ પછી કેવો ફોટો ક્રિએટ કરાવે છે તેના પર ડીપ
મારે તોમ નોર્મલ ખાલી ફોટો ફ્રેમ ને એવું હોય ને તો એવું કય આમ આમ શું કેવાય નાના નાના પો હોય ને ખબર અત્યારે બધી એ ચાલે છે ટ્રેન માં કઈક અલગ હાર્ટ સેપ હોય પછી કઈ ગમતો એવો કય શેપ હોય કા તો આમ અલગ જ કંઈક બનાવ્યું હોય બધું પિરામિડ જેવુ નાના નાના ફોટા બધા બો બધા ફોટા હોય એને મિક્સ કરીને એક ફોટો બનાવતા હોય.
હા હા હા બધા નાના સ્મોલ જે નાના નાના ફોટો હોયને હા
આમ મર્જ કરીને પછી એક મોટો ફોટો બનાવે અને એક ફોટો બધા નાના નાના ફોટો ના બનેલો હોય એમ
હા બરાબર છે. હા એટલે એ રીતનું ફાવે પણ એ ફોટોસ સટ એચડીમાં ને એવા હોવા જોઈએ તો પછી શું પિક્ચર ફાટી ના જાય લાસ્ટમાં જે મેન બનીને આવે ને એ ફાટ ફાટી ના જાય. બ્લોોરનાથ
મા ના મારા ફોટા તો બરાબર જ છે હ મોકલીશ તમને થોડું ચેક કા જ તમે એક વાર પછી મને કે જો જેવું હોય એવું,
હા હા સારું સારું મોકલી આપજો
હમ અને આ પેલું શું બીજું બીજું શું શું કર તમે કામ એટલે
કોટ કરવાનું હાના મતલબ કોઈ દ ટોપિક હોય કે આ કંપનીમાં ર્નશીપ તેવું કંઈક કરેલું છે તો એ એના પર રિપોર્ટ કરવાનું હોયને રેડી
રેઝ્યુમે બનાવતા આવડે
હા રેઝ્યુમે બી આવડે છે
હા એટલે એ મારું જ બનાવાનું હતું એ તો હા એ મા એનો શું ચાર્જસ સમજ લગના
એક રિઝ્યુમ ના પાંચસો રૂપિયા તમારા ડિટેલ પર કેમકે રિઝ્યુમે અલગ અલગ વર્ક માટે અલગ અલગ હોય છે
હમ મારા તો આમ બેઝિક કંપનીમાં કંપની માટે હોય ને
હમ હા હા હા એટલે એમાં કેવી કંપનીમાં કેવો ડેટા જોઈતો હોય એ ડિપેન્ડ કરે ને એના પરથી ચાર્જીસ હોય,
અને રિપોર્ટ બનાવતા વડે રિપોર્ટ
હા રિપોર્ટ પણ આવડે અચ્છા
મતલબ એમાં કેવું હતું કે મારે એક ફ્રેન્ડ છે ને તો એ એમ બી કરે છે તો એને મને કીધું તું કે મતલબ કોઈ ધ્યાનમાં હોય ને તો આમ થોડા ઓછા પૈસામાં ચૂટણી બનાવતા હોય તો કેજ મને તો મારા બનાવલા હોને થોડું.
બરોબર છે, એ પચીસો કે ત્રણ હજાર માં એક રિપોર્ટ થાય.
એમનું કઈ એમ બી એ લેવલ નું છે તો મલબ એને કીધું આમ તો, કે બે હજાર પ્લસ જેવું તો થશે કોઈ પણ ના કઈ તું તો બે હજાર પ્લસ જેવા તો પૈસા લેશે પછી એ રિપોર્ટ પર મતલબ કોના જોડે આપડે બનાવડએ એવું એના પર આધાર છે.
છે ને છેલ્લામાં છેલ્લા એસી નેવ પેજ નો તો હોય જ છે અને એસી નેવ પેજમાં એડિટ કરવાનું એને અલાઈમેન્ટ આપવાનું એના ટેક્સ્ટ બધા જ સેમ હોવા જોઈએ. હેડિંગ હ પેજમાં તો કેટલા બધા હેડિંગ
હા હા બધો ડેટા ના બધો ભેગો કરવાનો ગેધર કરવાનો ડેટા બ
હા બધો ડેટા બી આપણેે જ શોધવાનો હોય એ લોકો તો ખાલી એક બે ટોપિક જાર દે કે આ ટોપિક પર મેં આપ કરેલું છે તો તમામેરા
ના ના એમ એમાં એવો નહ હતું મતલબ મારા ફ્રેન્ડે જેમને કીધું ને એમાં કેવું હતું એવું કીધું હાફ ડેટા એની જોડે અડધો ડેટા એની જોડે પડ્યો જ છે. પેલેથી જ છે એની જોડે, અને મતલબ થોડો એ બીજો કાઢી આપશે અને કઈ છે ને એમાંથી સોમથી કઈ છે ને ચાલીસ ત્રીસ ટકા જેવો ડેટા છે ને જે ડેટા રિપોર્ટ બનાવતો હશે ને એને કરવાનું હશે.
હા, પણ એમાં એમાં પણ કેવું હોય છે એ લોકો જે ડેટા મોકલી આપે ને, એ એ તો, એમનો પ્રોપર ડેટા હોય જ. એ તો આપડે ટાઈપ કરીને જ લખવાનો હોય. પણ એટલે એ માં પ્લેગેરિઝમ થી ચેક ના કરે, પણ જે છે ને અમે ડેટા શોધીએ ને એ તોટી છે કા તો ક્રોમ, ગુગલ કેવી વેબસાઇટ પરથી અમે શો તા હોઈએ તો એઈ બધું બહાર ન જ ડેટ ના હોય ને, એ રિયલ ડેટા એમનો રિયલ ડેટા ના કહેવાય. એટલે એ ડેટામાં પ્લેગરિઝમ આવે. કે ભાઈ, આ વસ્તુ થઈ માંથી તમે! જનરેટ કરેલ છે હા એટલે એ પછી છે ને, આગળ કંપની જ્યાં એ લોકોને સબમિટ કરાવ કોલેજમાં ત્યાં કોલેજ વાળા એ માન્ય નહીં એમના માટે
બરાબર
તમે તમારો સાચો ડેટા લખીને ફરીથી રિપોર્ટ સબમિટ કરાવો. જ્યાં સુધી સાચો ડેટા નહી લખેને ત્યાં સુધી આવું જ કે કે કરશે
જે આખો ડેટા ફરી ફરીથી બનાન થાય ના તે કરે એ લોકો સબમિટ સબમિટ ના કરાવે એ તો
આખો રિપોર્ટ ફરીથી તૈયાર કરવાનો થશે
એના પછી વધારે પૈસા થાય ને, પછી ડબલ મહેનત
હા એ તો પછી ડબલ જ મહેનત થાય ને, જે રિપોર્ટ બનાવડાવતું આવતું હોય એના બી પૈસા વધારે જાય, અને જે બનાવતો હોય એનો ટાઈમ બી વધારે જાય
હા એજ ને પછી એ તો પૂછી જોઈશું મતલબ એણે કીધેલો આવું કરતો, ડેટા એની જોડે પડ્યો છે તો મતલબ એવું હોય ને, તો હું ડેટ ક્યાં મોકલી આપીસ હા! તો મતલબ એક વાર તમે નજર માર લેજો ઉપર ઉપર થી, કે ડેટા કામમાં આવશે કે ની આવવાના રિપોર્ટ નું ટાઈટલ પૂછે બધું હું તમને હમણાં મેસેજ કરું વોટ્સઅપ પર તો તમે નોટ કરી ને એક વાર મન કજો કે શું છે શું નહી ખાલી ઉપર ઉપર થી જોઈને
સારું મોકલી આપજો હા
તો સામે પછી મને ખબર પડે આપ તમામ મતલબ એને શું કેવાય એ એમ બી એ કરે છે ને હોસ્ટેલમાં રહે છે જોડે જોડે વર્ક પણ કરાય છે, તો એના માટે એનાથી બે બાજુ પછી મેનેજ ની અને શ શું કેવાય એમને રિપોર્ટ આ એમને એને કેવું થયું કે મતલબ વર્ક ના લીધે છે ને એને વચ્ચે કઈક રજા પાડી કોલેજમાં એ ટાઈમે એમના એવોને મતલબ કઈ આજુબાજુમ પૂછવાનું રહી ગયું હશે એને તો શું કરાયું શું કરાયું વર્કલોડ ના લીધે તે એમાં બધું મગજ મજ નીકળી ગયો અને પછી એન્ડ ટાઈમે પછી અઠવાડિયા ની ડેટ લઈને આ ગઈ ને ત્યારે એમ એને યાદ આવ્યું ક આવું કઈ
હા વાંધો નહીિ તો મને ડેટા મોકલી આપજો એટલું હું જોઈને પછ તમમેને મેસેજ કરી દઈશ કે થઈ શકશે કે નહી ઓકે
ઓકે કે ડન તો હ જેવો હશે ને એવું એને પૂછી ને કઈશ વાંધો નહી અને હમણાં તમને લ મોકલું છું તો બધું તમે વાર જોઈ લેજો બાજુ જે હોય ને તમારા રેફરન્સ થી મતલબ કઈ દેજો ઉપર ઉપરી બાકી તોને જો વાત કરીમ ભાછજી ડબલ ક્ર ક્રોસ ચેક કરીમ ભાછી બધું કઈ દસત
સારું સારું તું મોકલાય દે જો કશ હા સારું બાય